હા શું કરો છો
હા કઈ નહી અમે તમે શું કરો છો
બસ હ હાલ તો ફ્રીજ છ કોલેજ ની હમણાં રજાઓ પડી છે હ બસ મજા
હા તો તમારે કેટલે ભણવાનું કેટલે આવી
એક કોલેજમાં એક વર્ પતી ગયું અને હવે બીજું વર્ષ ચાલુ થશે
હા એવું એમ ને
હા
બરાબર
તમે ક્યાં સુધી પડ્યા
હા અમે તો એક થી બાર ધોરણ ભણ્યા બાર પાછી ગ્રેજ્યુએશન પૂરું કર્યું એટલા બધી અમે ભણ્યા
ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું એમ
હા મારેું પૂરું થઈ ગયું
બરાબર તમારે હજુ ફર્સ્ટ યર જ પૂરું ને જે ત્રણ બીજા બે વર્ષ બાકી અને પછી ત્યાં બે વર્ષ પૂરા થશે એટલે બેચલર ની ડિગ્રી મળશે અને પછી પાછ માસ્ટર ની ડિગ્રી કરવી હોય તો બીજા બે વર્ષ કરવું પડશે. એ રીતે ટોટલ પાંચ વર્ષો હ બીએસસી આઈટી કરું હ.
ક્યાં ક્યાં ભણ્યા કેટલું ભણ્યા અને તમે એક થી પોચ ક્યાં ભણ્યા?
હા એક થી પાંચ હું જુના ડીસા ભણેલો છું. અને પાસો પાંચમા ધોરણ છઠ્ઠા ધોરણોથી આઠ ધોરણ તો હું પેપળું ગામમાં જ ભણ્યો. અમારા જે વતનમાં જે ગામ છે ને તેઓ આગળ સરકારી સ્કૂલમાં ભણે. અને પછી પાછળ જુના દિશા હું જો તો જેમાં નિડીશસા બાહ ધોરણ પાછું પૂરું કરું. નવથી બાર સોરણ જૂના દિસા પતય અને અત્યારે કોલેજ ચાલુ છે. તે પાઠ પાટણ કરવું યુનિવર્સિટી છે તે જગ્યાએ કોલેજ કરવું છ.
હા. તો મ એ એક થી આઠ ધોરણ જે આપડું પ્રાઈમરી સ્કૂલ છે ને ત્યાં અમે ભણ્યા છીએ. અને ત્યાં બઉ ભણવાની. બહ મજા આવતી ત્યાં શિક્ષણમાં સારા શિક્ષકો સારું ભણતર. એ બાબતમાં બધું કમ્પ્લેટ હત તો અમારે સારા શિક્ષકો હતા. સાર ર મત્ ગમત ર માતા સારું શિક્ષણ આપતા પછી સારું એમ કહેવામાં આવે છે સારી સારી વાતો કરતા પ્રાર્થના ગૌરાવતા એવી બઉ મજા આવતી. પણને બહુ યાદ આવી ગઈ મને.
એવુંગ તમારે અહિયાં જ મ વગેરે એરા માદા સ્કૂલમાં
હા અમને રમત વે રમાડતા પછી એમાં જે દર ગુરુવારે દર અલગ અલગ પ્રવૃતિ કરાવતા.
હમ્મ સંગીત ખુરશ તી એવું વગેરે કંઈક રમ રમાડતા મને યાદ છે ત્યાર થી.
હા સંગીત ખુરશી રમાડતા પછી ખોખો રમાડતા કબડ્ડી રમાડતા પછી ઊંચી કુદ રમાડતા અલગ- અલગ જ્યાં રેત હોય ને ત્યાં બહુ રમવાની મજા આવતી. ત્યાં તો ને આ સેટે સેટેથી ઉડીને આવતા પડતા તો એમને કોઈ વાગતું ની.
જે રેત પેલી પોચી હશે ત્યાં ન કારણે એવું લાગવાનું કંઈ હોતું ની હોય પોચ કઈ આકરી નહીં હોય તેના કારણે એવું થતું છે. અમે પણ જે જુના નિશાળે તો ત્યાં તો ને ક્રિકેટ ને ફૂટબોલ ને વગ એવું બધું ઘણું રમ્યા અમે. તે મારે એક લેક્ચર આવતું પી ટી નું તેમાં અમને બધું મેમ રમવા લઈ જતા. કોઈ ટાઈમે ટૂર્નામેન્ટ પણ હોતી વગેરે.
હા. તો તમારે એકથી પોજમાં ધોરણ ભણ્યા તો કેવું તમાને મજા આવી કે કેવું ભ ભણતર હતું કેમ તમને કેવા
હા એક થી પાંચ ધોરણમાં તો હું ભણ્યો આ જુના ભણતો એટલે અમારે થોડું નજીક હોતું એટલે સ્કૂલમાં તો જવાની મજા આવતી અમે એકલા જ હતા અને એકલા જ આવતા. રસ્તામાં બીજું તો કોઈ અમને ભેગું પણ ના થ કારણ કે સ્કૂલ પણ એમ તો નજીક જ હતી એટલે કઈ વાંધો આવે એવું નતું. તે સમયમાં તો મે ઘણા નાના તલે એકદમ મુખ પળો યાદ છે પણ એ એકદમ મજા આવતી એવા પળો યાદ છે એમને. ત્યાં પણ અમે ઘણું બધું રમ્યા જે માટીમાં રમતા બધા મિત્રો ભેગા થઈને.
હા ત્યારે તો બધા મિત્રો ભેગા થાય ત્યારે તો એમ થાય કે ઘરે જવું જ નહી આપડે હોય રહેવું છે ન હોય રમશું ને હોય ખાશું અને મધ્ય ભોજન નું ભોજન તો બહુ સારું લાગતું જેવી દાળ ઢુકળી ચોખા પછી બાફેલા સણા અલગ-અલગ વેરાયટી ખાવાની આવ તી.
હમ હમ હા એ તો ઘણું બધું બનાવતા ભોજનમાં ત્યારે પણ જે સરકારી કોઈ અ પર પ્રધાનમંત્રીના આયોજન ઉપર કંઈક આવી છે સ્કૂલ તેના કારણે નવી નવી વાનગીઓ પણ બને છે
હા નવી નવી વાનગીઓ બને છે હા અને છોકરો બાળકોને દૂધ પીવાનું આપે છે થેલીમાંથી પણ જે બાળક દૂધ પીવે છે સારું શિક્ષણ મળે અને એમને સારું પ્રોત્સાહન મળે અને વિકાસ સારો થાય
હા હા હા તેમને શરીરમાં પણ કોઈ નબળાઈ ના આવે તેના માટે આ બધી યોજનાઓ સરકારે ચાલુ કરી છે જેનાથી ઘણો ફાયદો પણ થાય છે
હા હા અમુક સરકારી નિશાળમાં તો કર્મચારીઓ તેમના પૈસા ખાઈ જાય છે તો સરકારી નિશાળમાં કેવી હાવ ખરાબ ખરાબ હાલતો હોય છે તે છોકરું ગરીબ છોકરું હોય ત્યાં ભણી ના શકે અને એમના મા બાપ પછી શિક્ષકને બોલે તો શિક્ષક કોઈ કે ના કે અમારે તો આવું થયું આવું થયું એ કારણે બજારો ગરીબ છોકરું એમને એમ ત્યાં ત્યાં રહી જાય
હા હા હા હા અત્યારે જે ગામડાઓની સ્કૂલમાં આ બધ આવું બધું ઘણું હોય છે ત્યાંમાં શિક્ષકો આવે તે એને ભણાવતા નથી ને એમને એમ જ ખાલી બાળકોને બોલાવેને બેસાડી રાખે છે કારણ કે અમ થોડું નોલેજ શિક્ષ કોને પણ હોતું નથી અમે પણ જે એક સ્કૂલ સા સાંભળ્યું હતું ત્યાં મેમ ગાઈડમાંથી બી વિદ્યાર્થીઓને પણાવતા એટલે કે એમનેમ જ બધું ચલાવતા જે આવડતું નોતું તો પછી વિદ્યાર્થી ન ક્યાંથી આવડે
હા મેમ જો ગ્રેડ માંથી ભણાવે તો વિદ્યાર્થી ના ના આવડે તમારી બિલકુલ વાત સાચી છે પણ જેથી કરીને જે શી શિક્ષણ એના મથક અલગ અલગ રીતે એના સારું શિક્ષણ મેળવી શકે અને સારું ભણાવી શકે તો બાળક આગળ વધે અને કઈક ભવિષ્યમાં આગળ વિચારે અને એમનું મા બાપનું ભી નામ રોશન કરે
હા હા હા અત્યારે તો જો જમાનો છે તે પણ ભણવું તો એ તો ખુબ જરૂરી જ છે કારણ કે તેના સિવાય તો હવે ક્યાંય ક્યાય ચાલવું ચાલુ ચાલી જ શકતું નથી કોઈ પણ જ્યાં કોઈ વિદેશ માં જવું હોય તો ત્યાં પણ એનું નોલેજ તો થોડું જુવે જ તમારે. તેના માટે ભટ ભણું તો ઘણું સારું છે એમ.
હા. હા. અમારે એક ટીચર હતી ત્યાં બહુ ગ્રેાઈડમાં એક ગણિતની ટીચર હતી, ત્યાં ગણિતના દાખલા ગમે તે ગ્રાઈડ ભાડે જ બધું અમને કરાવતી અને જે ગણાવે દાખલા એ તો ગ્રાઈડ ભાડે અને ડાયરેક્ટ અમને લખવા આપી દે, તો અમે ગણિતમાં કાચા હતા અનેને અમે ગણિતમાં વધારે ટકા ના આય અમારે આવ્યા, ત્યારે ટીચર અમને બહુ મારતા એટલે જે એમના રીતે ગ્રાઈડ ભાડે ભણાવ ભણાવ કર્યું તો એમને બહુ માર્યા અને એ રીતે અમારે ટકા ઓછ આયા.
એટ ટીચર જે પોતે પોતાને કઈ આવડતું નથી, તો પણ આપણને ન આવડે તે આપણાને મારે્ય એમ. જે એ તો એને ગ્રાઈડમાંથી ભણાવે કારણ કે તેમને પણ નહીં આવડતું હોય એ માટે જ ન ને. પાછું આપણને ના આવડે તો આપણને પણ મારે હ તો કોઈ અંશે યોગ્ય વાત છે જ નહીં.
હા. હા. હા બઉ ટીચર ના લાયક હતી, ત્યાં પણ તેમના મા બાપ કે ત્યાં જાય તો તેમના મા બાપ ને બોલતી કે તમારો છોકરો આવો છે આવો છે તો કાયદેસર દર આવું ના થવું જોઈએ કે અમે એ કેવા જઈએ કે જે ગરીબ છોકરું હોય ત્યાં વધારે એમનું મગજ ના હોય ત્યાં વધારે ના ભણી શકે અને એમની માનસિક રીતે મગજ પ્રમાણે એમને ભણાવવું પડે અને સારું રમાડવું પડે અને જેથી કરીને સારી રીતે એને વ્યવસ્થા હાલવી પડે
હા. હા. જો છોકરું રમે ખેલકૂદ સાથે સાથે જો ભણવાનું હોય
હા. વિકાસ સારો સાઈ, હા હા તમારી બિલકુલ વાત સાચી છે જ મગજમાં ફ્રી ફ્રી થઈને આપડે ભણીએ તો સારું લાગે.
હા. હા. બરાબર.
હ અને ત તો તમારે નવ થી બાર ક્યા પણ્યા
હન થી બહાર જૂના ડીસા ભણે છું.
હા. બરોબર.
હમ જુના હિસાબ ભણ ત્યાં પણ ઘણી બધી મને મજા જાય છે ત્યાં ફૂટબોલ વગેરે રમવાની, ક્રિકેટ વગેરે રમવાની બધી ઘણી બધી સુવિધાઓ હતી અને ગ્રાઉન્ડ પણ ઘણું મોટું હતું તેથી
હા તો તમે રમી કાકીને કહી શકો છો કે અમારી
હા હા હા એ તો કહી દીધું બસ હવે કઈ છે કે આ જ્યા કઈ વાંધો નથી તમે ધરવાજ ચાલુ રાખો એવું કીધું
હા તો તમારે બીજો અવાજે શેનું વધારે થાય છે
હા કઈક બેકગ્રાઉન્ડ નો અવાજ આવે કારણ કે બાજુમાં એક રસ્તો છે ત્યાં ઘણા બધા સાધનો ચાલ ચાલ કરે છે એ રસ્તો નજીકમાં જ છે ને તેના કારણે આવું જ થાય
હા તો આપડે જે રીતે જે બેકગ્રાઉન્ડ નો અવાજ ના આવતો હોય તો આપડે વાત કરીએને તો બહ મજા આવે અને આપણને બહ રીતે વાત કરવાની મજા આવે ને બીજો અવાજ અવાજ ના આવે
હા એ પણ વાતમે બરાબર કેવી અને આવું જો કદાચ સ્કૂલોમાં પણ આવું હોય તો સારી વાત કારણ કે જો રસ્તો સાઈબ બાજુમાં જ હોય તો અને કોઈ શિક્ષક ભણાવતું હોય તો એ સાધનનોો અવાજ કોઈ વિદ્યાર્થી પ્રોપરથી ભણી પણ નથી સતડા
હા મારું તો એટલું કેવું છે કે જે હ જે શાંત વાતાવરણમાં ઠંડા વાતાવરણમાં સ્કૂલ હોય ત્યાં બહુ વાતાવરણ સારું હોય ત્યાં બાળકો બેસ્ટ ભણી શકે અને બેસ્ટ રમી શકે અને બેસ્ટ વાંચન કરી શકે
હા હા હા લાઈબ્રેરી વગેરે પણ એને આવી જગ્યા ક ના હોવી જોઈએ જ્યાંને વધારે અવાજ થતો હોય અને આપણે કદાચ વાંચવા જઈએ તો વધારે અવાજ કરવો ના જોઈએ લાઈબ્રેરીમાં પણ
ચવા જઈએ તો જે ઠંડુ વાતાવરણ એસી વાળું વાતાવરણ એકદમ ચુપચાપ હોય એવું વાતાવરણ હોવું જોઈએ
હા તેવું હોવું જો તો તો આપડું મને ધ્યાન એક જગ્યા કેન્દ્રિત થાય અને વાંચવામાં પણ થોડુંક
હા રસ જાગે અને આપ આપડે વધારે આપણું મા બાપનુંું વીર રોશન
હા હા અવાજ નથી આવતો હલો હલો હા બરાબજ આવે
હા
હા હાલ તમે શું કરો છો?
હા અમે તો કઈ કરતા નથી અમે તો ભણી રહ્યા છીએ બસ અમે લાયબ્રેરીમાં વાંચવા જઈએ છીએ ત્યાં સારું વાંચન બી સારું થાય અને અમે સારી નોકરી મેળવી શકીએ હા હમણાં કોન્સ્ટેબલની નોકરી આવી હતી ત્યાં અમે પરીક્ષા આપી. ત્યારે ટકાવારી જોઈએ તો અમારું બી જે રિઝલ્ટ હતું બી સારું હતું અને જે હવે જે સરકાર દ્વારા મેરિટ અટકે છે કે કેટલી અટકે છે અને સારા ગુણ આવે તો અમે ભગવાનની પ્રાર્થના કરીએ તો અમે નોકરી લાગીએ તો જે ગરીબ લોકો છે. એમની મદદ અમે કરીએ.
હા હા આત તો એ પણ વાત સાહે તમે સરકારી નોકરીની તૈયારી કરો છો એમ.
હા અમે સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ કે જેથી કરીને અરે વધારે બીજી મહેનત ના કરવી પડે જેમ અમારા મા બાપ નથી આવ અમારે ના મવું પડે એ બાબતમાં અમે તૈયારી કરીએ છીએ.
હા હા બરાબર હા સરકારી નોકરીમાં એક વખત સરકારી નોકરી લાગી જાય પછી કોઈ આગળ કંઈ જોવાની ચિંતા જ નતી નથી કારણ કે તે ચાલુ ચાલુ જ રહે તમને કોઈ નોર્મલથી નીકળી પણ ન શકે. જો કે પર પ્રાાઈવેટ કો નોકરીમાં તો કેવ કે તમે એને જો કદાચ કામ પ્રોપર ન કરતા હોય તો તમને તરત જ નીકાળી દે છે એવી સરાર
હા પ્રાઈવેટ નોકરીમાં એવું હોય છે કે જે પ્રાાઈવેટ નોકરી હોય ત્યાં બિઝનેસ ટાઈપ હોય છે જે બિઝનેસમાં જે અમુક અમુક લોકોને કાઢી નાખતા હોય છે. અને ગાડી નાખે પછી ચો છોકરા ન જીવન સફળ ના થઈ શકે.
હા હા પ્રઇવેટ નોકરી